નમસ્તે.
નમસ્તે કેમ છો બેન.
મજામાં.
શું કરું છું જમ્યા થઈ ગયો.
હા ના હોયું
અચ્છા આ રોજે હોલીડે હોય
હા હોલીડે હોય મ એક બાત બતા પૂછની છે એથી બ્લાઉઝ સાડી અને સ્ત્રીિયાની ફેશન
હા ઓકે ફેશન નું મહત્વ
હમ હમ બ્લાઉઝ અને સાડીનું મહત્ત્વ
બરાબર. એ તો આજને ફેશન એટલું મહત્વ કેમ બની ગયું આ આ આ આ બતાવે ને ફસ્ટ કેમ એટલું બની ગયો છે.
સ્ત્રીિયા ન ફેશન આમાં સાડી એન્ડ બ્લાઉઝસ ભૂમિકા ખૂબ મોટી છે ને.
બરાબર. મની ના આ એક જ મિનિટ આ આ જોતું મારે જોડે એમ થઈ ગયો અને ઓકે. એક જ મિનિટ હા સાડી ભારતીય સ્ત્રીની શોભા છે અને બ્લાઉઝ એનો મહત્વ બહું પૂર્ણ ભાગ છે. આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે બાપ રે બાપ એ પ્રિન્સેસ કટ કટોરી કટ બોટ ને એક વ ને એક કલર ને એક હાઈટ ને એક સ્લીવ લેસ પફ સ્લીવ આપ એલ્બો સ્લીવસ બેક ડિઝઇન લટકન ડોરી મિર વર્ પોટલી બટન બેલ્ટ બ્લાઉઝ ઘનું બધું
હા ના હા ના. હ અને એક સુંદર બ્લાઉઝ સાડીના લૂકને પૂર્ણ બદલીખ રખે છે
હા એકદમ સાડી સરળ હોય તો બ્લાઉઝ હે હેવી રાખી શકાય. અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સ રાખી શકાય મેચિંગ કોન્ટ્રાસ એમ્બ્રોયડરી પાઇપિંગ આ. બધી નાની વાતે લૂકને સુંદર બનાવે છે.
હ ના લગ્ન અને ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝઇન પસંદ કરવામાં ઘનો સમય જાત જાત હોય છે.
બરાબર છે. હા કારણ કે આવી બ્લાઉઝ કેવલ સપોર્ટ ગારમેન્ટસ નથી રહ્યું પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું છે
હા ના હા ના સાચું વાત છે.
યુવાને એની ફેશન યુવાને કેમ ફેશન કરવાનું છે યુમાં ફેશન તો ક્રેઝ ખુબ વધારે હોય છે એ શા માટે
એકદમ સાડી સરળ હોય છે તો બ્લાઉઝ હેવી રાખે છે અને સાડી હેવી હોય છે તો બ્લાઉઝ બેલેન્સ રખે છે મેચિંગ કોંન્ટ્રા એમ્બ્રોયડરી પપિંગ બુધી નાના પ્રકાર છે બ્લાઉઝ દખી છે લુક ને સુંદર બનાવે છે
હા લગ્ન અને ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝઇન પસંદ કરવાનો ઘણો સમય જતો હોય
હના હના ુવાને યુવાને અને અને ફૅેશન બોલું છો
આ યુવામાં ફેશન ન ક્રેઝ ખુબ વધારે હોય છે હ એ શ માટે કારણ કે યુવાનો પોતાની ઓળખ બનવાની મામાંગે છે એ લોકો નવા ટ્રેન્ડ ટ્રાય કરવા ઈચ્છે છે સોશિયલ મીડિયા સેલિબ્રિટી ફમ ઇન્ફ્લુઅન્સર આ બધાથી ઇન્સ્પાયરેશન મળે છે
હા ના હા ના કરવાની એયવાની પોતેની ઓળખ બનાવે એ માગે એ છે એ લોાની નવા ટ્રેન્ડ ટ્રાય કરે છે ઈચ્છા કરે છે સોશલ મીડિયા સેલિબ્રેશન ફિલ્મ્સ ઇફ્સિયસ યા આબુદ્ધિ થે ઇન્સ્પેક્શન મળે છે
સાચી વાત છે હા આજકાલ ન્સ્ટાગ્રામ પિ પિસ્ટ યુટ્યુબ પર નવા નવા લુક જોવા મળે છે
હન હ સાચી વાત છે એક સમયે સાવધાની પણ જરૂરી છે બુટ ટ્રેડિંગ પણ મોટે માટો યોગ હોવે આવે જરૂરી નથી
બરાબર સાચું ક્યારેક ટ્રેન્ડ દેખવા માટે સારું લાગે છે પ્રેક્ટિકલ ન હોય
હા ના હ ના
એટલે ફેશનમાં આધાર નુકરણ ન કરવું જોઈએ પોતાની જરૂરત કમ્ફર્ટ અને પર્સનલિટી ધ્યાનમાં રાખવી જોઈએ
હ ના ફેશન અને આત્મવિશ્વાસ નું બોલ છે
તારા મત ફશન અન્ કન્ફિડનસ બચે શૂ સંબંધ છે છે
ખુબ ગાળા સંબંધ છે જો કોઈ વ્યક્તિ નેટ ક્લીન પ્રોપર ફિટિંગ એનપસંદ કરે કપડે પહેરે છે તો એક સ્વભાવ મેં એ રીતે કમ્ફર્ટ ફીલ કરે છે
હમ સાચું વાત છે હા હા ઇન્ટરવ્યુ ફંક્શન સ્ટેજ મીટિંગ ત્યાં જઈએ ત્યાં ડ્રેસિંગ કોન્ફિડન્સ ને અસર કરે છે
હા ના એકદમ ફેશન ઇતને સ્લો ઓફ નથી અ પણ પોતાનું બેસ્ટ વર્જન પ્રસ્તુત કરવાની કલા છે
સાચી વાત છે
ફેશન આની સ્વચ્છતા ફેશનમાં સ્વચ્છતાનું મહત્ત્વ શું છું
ખુબ જ મહત્વ કોઈ ડ્રેસ મંગો હોય પણ ગંદો અ કરચલીવાળો અથવા બેડગ હોય તો લુક ખરાબ થઈ જાય સ્વચ્છ કપડા નીટ સ્ત્રી સાફ ફૂટવેર વ્યવસ્થિત હેર આ બંધુ ફેશન નો આધાર છે
હા ના મને પણ લાગે છે કે સ્વચ્છતા વગેરે ફેશન આધુરી છે
સાચી વાત છે
એકદમ સિમ્પલ કપડે હોય પણ સાફ સુથરા નીટલી કેયર કર હોય તો એક ખૂબ સુંદર લગે છે
હમ ફેશન અને દાગીનામે શું કરવાનું પડશે
ફશનમાં જ્વેલરી છે આ એકક્સસરીઝ કટોલો ભાગ છે
બના હમ કેટલો ભાગ છે ખુબ મહત્વનો એ રિંગ્સ બેંગલ્સ નેકલેસ રિંગ નસ્પિન હેન્ગર રેટ્સ વોચ હેન્ડ બેગ બલ્ટ હેર એકક્સેસરીસ આ બધ તું લુક ને કમ્પ્લીટ કરે છે
હા ના હા ના પણ આ તે એક્સસરીજ કરવાનું યોગ નથી નથી ને
હા બેલેન્સ જરૂરી છે હેવી આઉટફિટ હોય તો એક્સેસરી ઓછી આઉટવુટ સિમ્પલ હોય તો સ્ટેટમે ર રિંગ્સ અથવા નેકલેસ લુક ઉભારી શકે
હા ના ફૂટવેર પણ લુકમાં ઘણો ફરક પડે છે
હા રોંગ ફૂટવેર થી સારો રેસ પર ખરાબ લાગે છે એટલે પ્રસંગ ડ્રેસ અને કમફટ આ સારા ફૂટવેર પસંદ કર્યો
હ ના ફશન એન્ડ સોશયલ મીડિયા આજ કલ સોશિયલ મીડિયા ફશનની ખૂબ પ્રભાવ કરે છે
હા એકદમ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પિનરેસ્ટ ફેશન પેજેસ ઇન્ફ્લુઅન્સસ આ બધા લોકોકની નવા સ્ટાાઈલ ડ્રપિંગ આઈડિયાસ બ્લાઉઝ પેટર્ન્સ કલર્સ કોમ્બિનેશન્સ મેકઅપ લુક્સ એન્ડ સ્ટાઈલિંગ ટીપ્સ આપે છે
એનાથી ઇમ્પ્રેશન મળે મળે છે પણ કમ્પેરિઝન પણ વધે છે
સેચી વાત છે
એટલે સોશિયલ મીડિયામાં થી આઈડિયા લો લો પણ પ્રોટીન ખાઓ યા જાવું નહી નહી એ જે સૂટ થા લેવી
હમ ફશનની વ્યવસાય ભી માટે પણ ખુબ મોટો ક્ષેત્ર છે હા
હમ ફશન મેટેલરિંગ બ્લાઉઝ બુટક એ ડ્રેસિંગ ફેબ્રિક સલેકશન સીલિંગ જ્વેલરીઝ મેકઅપ ડ્રિપિંગ સ્ટાાઈલિંગ ફોટોગ્રાફી પણ ઘણા વ્યવસાય છે
હમ ખાસ કરીને સ્ત્રીમાં સ્ત્રીઓ માટે આ ક્ષેત્રો ખુબ ઉપયોગી છે હા ઘરથી પણ કામ કરુ શકાય.
હા ના બ્લાઉઝ સ્ટિચિંગ, ફિલ પીચ, અ એટ્રેક્ટિવ. કસ્ટમર ડિઝાઇન બબ્રાઈડલ બ્લાઉઝ, કિડ્સ વેર, ફેશન ડ્રેસ પૂરતી ઘણી વસ્તુ આ વ્યવસાય શરૂ થઈ ગ થઈ શકે.
અને સોશિયલ મીડિયા થી ગ્રાહક પણ મળી શકે.
હા ના હા ના એકદમ ફોટો મૂકે ની ડિઝાઇન બતાવે. ઓર્ડર લો બિઝનેસ આગે વિધી શકે.
વધી શકે બરાબર ફેશન ના ગેરપ ફાયદા પણ હોઈ શકે હા.
હા ના હા ના જો ફેશન ને ગલત રીત સમજાવે આવે જમે આંધાધૂન ટ્રેનિંગ ફોલો કરુ બિનજરૂરી ખર્ચા કરાવે કમ્ફર્ટ છોડાવે કેવલ દિખાવા માટે પહેરું. અથવા બિઝની બિજની કર નિકલ જ કરવી.
હમ્મ. હા ક્યારે કે લોકો ફેશન નામે એવા કપડા ખરીદે છે. પાછળની બાપરના ન આવી ન આવી છે. તમારી જોડે વાત તમારી જોડે વાત કરું ને ચાલવ લાગે છે હા બેન. હા ધ્યાન રાાગજો. બીજો કોલ કરું છું ઓકે.